જ જય શ્રી કૃષ્ણ મોટાભાઈ, શું હાલ છે તમારો?
બસ ભાઈ, હું મજામાં છું, તું કેમ છે?
પણ મજામાં છું, આજે આપડે એક રસપ રસપ્રસદ વિષય પર ચર્ચા કરીએ. સફળ જીવન માટે કઈ બાબતો સૌથી મહત્વનું છે?
વાહ વાહ ભાઈ, આ તો ખુબ સરય વિશદ છે! સફળતા માટે એક જ વસ્તુ પૂરતી નથી, માઇનસ શિષ્ટ, સમય નું આયોજન, આત્મવિશ્વાસ અને એવું બોઉ બધા ચીજો છે, બોઉ જરૂરી છે ભાઈ.
જો તારા માટે એક વસ્તુ પસંદ કરવી હોય, તો તું શું પસંદ કરશે?
હું મેહનત પસંદ કરીશ. મેહનત વગર કોઈ પણ લક્ષ્ય પ્રાપ્ત કરવું મુશ્કિલ છે. જો એક વાર તારા નસીબ નઈ સહી રહેશે, તો તું વાર વાર મેહનત કરીને નસીબ સહી કરી સકે, પરંતુ જો તું મેહનત ની કરે અને એમ સોચે કે તને અ ખાલી ફળ જોઈએ તો એ પોસિબલ નથી
હું માનું છું કે સમય નું આયોજન પણ એટલું જ મહત્વનું છે જેટલું આપડે સૌથી મેં સફાળ જીવન માટે જેટલો મહેનત કરે છે તે
હા કારણ કે સમય નો યોગ્ય ઉપયોગ ન કરીએ તો મહેનતું પૂરું પરિણામ મળતું નથી.
આત્મવિશ્વાસ નું શું મહત્વ છે?
જો વ્યક્તિને પોતાનું જાત પર વિશ્વાસ ના હોય તો તે સારી ટકમાં મળ્યા પછી પણ આગળ વધી શકતો નથી.
સારું ઘણી વખતે લોકો તો ડર ના કારણ પ્રયત્ન નીજ કરતા આનું એ એક સરત ઉદાહરણ આપું કેટલાક લોકોને ગાડી ચલાવવાની બો શોખ હોય છે પરંતુ પડવાની ડર થી તે લોકો ગાડીને ચલાવાનો પ્રય શીખ ખવાની પ્રયત્ન જ નથી કરતી
હા બોઉ સારી વાત કીધી ભાઈ અ હા નિષફળતાઓનો ડર સફળતાના રસ્તામાંથી અ સૌથો મોટો અવરોધ બની શકે છે
હા આ વિષય પણ બોઉ સારી અને આ વિશ આ વાતો પણ બોઉ સાચી છે જો કોઈ વિદ્યાર્થી અ પરીક્ષા આપે અને એ પરીક્ષામાં એ અસફળતા થઈ જાય તો એ વિદ્યાર્થી એક અસફળતા કારણ આખી જિંદગીને જિંદગીને સફળ ન થાય તેનો ડર લઈને બેહી જાય છે
હા ની સફળતા એ સ્વાની ટક છે તેથી આપણને પોતાની ભૂલોની સુધારવું તક આપે છે ને
ઘણા સફળ લોકો શુરઆતમાં નિસફળ થાય છે અમારા પાસે બોઉ ઉદાહરણ છે જે એ એક ઉદાહરણ તો છે જે છે કે એક ઉદાહરણ એવું છે જે છે પાર્લેજી કંપની પાર્લેજી કંપની શરઆતમાં બોઉ અ બો નુકસાન સાથે ચાલી રહી હતી અત્યારે પાર્લેજી કંપની બોઉ મો ટી કંપની થઈ ગઈ છે જો એ લોકો નિ સફળ થઈને કંપની બંધ કરી દિયા હતા તો ક્યાં તે લોકો આજે સફળતા મળી છે તેને લોકોને મળી હતી?
બિલકુલ સાચી વાત કીધી ભાઈ અ શું તેમને હાર માની હતી અ તેમને હાર નઈ માન અને સતત પ્રયત્ન કરતા હતા તે જ માટે તે લોકો ને આજે સફળતા મળી અને આજે એ એક મોટી કંપની બની ગયો.
હા શું હું ત તમને એક વાત વી સારું શું શિક્ષણ પણ સફળતા માટે જરૂરી છે શિક્ષણ નઈ હોય તો કે ટલા આદમની સફળ નઈ થઈ જાય હા મોટા ભાઈ. તમે કહો નહી કે શિક્ષણ પણ માટે જરૂરી છે કે નહી જો અગર વ્યક્તિ. પાસે શિક્ષણ ના હોય તો શું એ જિંદગી કે જીવનમાં. સફળ થવા નહી થાય.
ખુબ સારી વાત કીધી ભાઈ તમને. હલો.
હા હું શિક્ષણને આપણા જ્ઞાન અને યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા. આપે છે જો વ્યક્તિ પાસે શિક્ષણ હોય તો સફળતા લેવા માટે આપણ. જે જ્ઞાન અને યોગ્ય નો નિર્ણય લેવાનો હોય તેની ક્ષમતા આપે તે
હા બઉં સારી વાત કીધી ભાઈ તમને સારા મિત્ર અ બહુ મ ત્વ હોય છે ને આપડા જીવનમાં શું સ્વાસ્થ્ય પણ સફ ફળતા સાથે જોડાયેલું છે
તો આજકલ સ્વાસ્થ વિશે પછી વાત કરે મને એક પ્રશ્ન તને વિચારવું છે કે શું માત્ર ડિગ્રી હોવી પૂરતી છે?
નઈ ની ભાઈ જો આજે આપડે જોઈએ તો બઉ બધા લોકો એવા છે જો ખાલી ડિગ્રી લઈને બેસી ગયા પરંતુ તે લોકોમાં કઈ સ્કિલ નથી હોતા તો આપણે જોઈએ તો આટલા બધા જો ડિગ્રી હોય જાય અને ઉપસ હોય તો કંપની એને શા માટે રાખીએ કારણ કે એના પાસે કોઈ સ્કેલ નથી હોય તો એ કંપનીને શું આપે? કંપની એને પૈસા આપે
હા વ્યવહારિક કૌશલ સંચાર કૌશલ્ય અને સા સારો સ્વભાવ પણ જરૂરી છે માત્ર ડિગ્રી હોવાથી કઈ પૂરતી થતી નથી
હા શિસ્ત વિશે
સફળતા ને પાયો છે, સમય પર કામ કરવું નિયમિત અભ્યાસ કરવો અને જવાબદારીથી વર્તવવું. ખુબ જ મહત્વપૂર્ણ કામ છે.
હા હા સારી વાત કીધી તમને શિસ્ત સફળતાનો એ બોવ મોટો છે ને? જો આપણે પોતાના જીવનમાં શિસ્ત ના રાખીએ તો એ. આપણા માટે સહી નહીં.
શું સકારાત્મક વિચારધણી પણ જરૂરી છે.
હા હા જો આપડે આખો દિવસ આમ. હા રહીએ હા. કે મારાથી ની થાય આ કેવી રીતે થશે તો. આપણે જીવનમાં આગે નહી વધી શકે.
હમ્મ ચોક્કસ મુશ્કેલી પરિસ્થિતિમાં પણ આશીર્વાદી રહેવું સફળ. લોકોની ખાસિયત છે.
હા. આજે આપડે જોઈએ કે જે લોકો આગળ વધ્યા છે. અ તે લોકો પોતા માટે અ એ ચોસ્તા તકી હું કરી લેસુ છા છે કે હા થઈ જશે.
પરિવાર નું યોગ્યદાન કેટલું મહત્વનું છે.
પરિવાર આપણને પ્રોત્સાહન, માર્ગદર્શન. અને માનસિક સહારો આપે છે, તે સફળતાની સફળને સરળ બનાવે છે.
સારા મિત્રોનું શું મહત્ત્વ છે.
સારો મિત્ર આપણને સાચી સલાહ આપે છે. અને એ આગળ વધવા માટે પ્રેરણા આપે છે. આપણેે જોઈએ કે અ આપણા અ ફ્રેન્ડ સર્કલમાં એવા પણ મિત્ર હોય છે, અ જે લોકો આપ આ આપણના જે સક્સેસ હોય એનાથી તો આપણને તેવા મિત્રોથી દૂર જ રહેેવું જોઈએ જે મિત્ર અ આપણા ખુશીમાં આપણી સાથે આવી જાય અને તે પણ ખુસ થાય તેની તકલીફ ન થાય અ તેવા જ મિત્રો સાથે આપણને મિત્રતા કરવી જોઈએ
સારું સારા મિત્રો આપણને સાચી સલાહ આપે છે, અને આગળ વધવા મા માટે પ્રેરણા પણ આપે છે.
અર્શો સ્વાસ્થ્ય પણ સફળતા સાથે જોડાયેલું છે.
હા જો સ્વાસ્થ્ય સારું ના હોય તો સફળતાનો આનંદ પણ માડી શકાતો નથી એટલે કે જો સ્વાસ્થ્યની હોય સારું ન હોય તો આપણે સફળતા કર સફળ હોવા માટે જે મહેનત કરવું હોય તેના તે તેના પણ આપણે નિરાશ થઈ જાય શકે છે.
એટલે નિયમિત વ્યાયામ અને સારો આહાર પણ જરૂરી છે, ને?
એકદમ એકદમ સાચી વાત નિયમિત વ્યાયામ અને સારો આહાર પણ જરૂ રી છે.
હા ઘણા લોકો અ સફળતા માટે અ શોર્ટકટ શોધે છે, પણ અ સફળતા ક્યારેક પણ શોર્ટકટથી મલતું નથી સફળતા માટે તમે અ મહેનત કરવું જ પડશે
હ હા શોર્ટકટ નથી મહેનત અને ધીરજ નો કોઈ વિકલ્પ નથી શોર્ટક મહેનત અને ધીરજ મા ધીરજનો રા ધીરજ ના રાસ્તા પર શોર્ટકટનો કઈ કોઈ કામ નહી આવે આપણને પૂર્ણ પૂર્ણ મહેનત કરવી જ જોઈએ
અ શું અ જે લક્ષ્ય હોય એને નક્કી કરવાની પણ જરૂરી હોય
હા સ્પષ્ટ લક્ષ્ય વગર મહેનતની દિશા નક્કી થતો ન થી.
એટલે જીવનમાં દિશા અને હેતુ બંને હોવું જોઈએ ને?
સાચી મને સમજાયું કે સફળતા એક દિવસમાં મળતી નથી
હા તે સતત મહેનત શ્રેષ્ઠ આત્મવિશ્વાસ અને ધીરજ નું પરિણામ છે.
સફળ જીવન માટે મહેનત શિષ્ય સમય નું આયોજન આત્મવિશ્વા વાસ સકારાત્મક વિચાર રસડી અને સારું સ્વસ્થ આ બધું જરૂરી છે, સફળતા કોઈ સહયોગ નથી પરંતુ સત્ય પ્રયોગનું પરિણામ છે.
હા હા તે સતત મહેનતથી જ આવે ચાલ આપણે પણ જીવનમાં સફળ બનવા માટે સતત પ્રયત્ન કરીએ
જરૂર દરેક દિવસ કંઈક નવું શીખીએ અને આગળ વધીએ ખુબ શુ દર ચર્ચા રહીઓ
હા મને પણ ખુબ આનંદ આવ્યો તારો ખુબ ખુબ આભાર કે તું મારા સાથે અ વાત કરવા માટે સમય નીકાળ્યો અને મને સમજાયો એ અ સફળતા એ કોઈ એક રાતથી નથી આપે સફળતા મેળવા માટે આપણને કઈ અ સાલોથી મહેનત કરવો હોય
સારું આભાર આવજો, જય શ્રી કૃષ્ણ
આવજો, જય શ્રી કૃષ્ણ